ઓમ અવાજ આવે છે?
હા. અવાજ આવે છે. કેમ છું મજામાં?
હા મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. તમારા પરિવારમાં બધા કેવા છે બરાબર?
કેવું છું બધાને?
બસ બધા મજામાં છે. એમાં મમ્મી કામ કરે છે. મારા પપ્પા સરસ મજાનું જોબ જાય છે, મારા દાદા આરામ કરે છે.
બરાબર. બરાબર. તમને કેવું છે સારું ને?
બસ સારું છે. જમવાનું જમો છો તમે?
હા. બસ જમ્યા છે. મસ્ત બપોરે જ જમ્યા ખીચડી શાક
હા. બરાબર મેં આજે ભખરી શાક ખાધા, મેં પણ આજે છાસ પીધી. અત્યારે તો ઉનાળામાં છાસ બહુ વધારે ભાવે છે.
હા. સારી પડે બહુ એમ ચાસ હા એટલે અત્યારે ઉનાળા માં છાસ પીએ તો સારું વધારે એમ કે ગરમી ઓછી લાગે એમ એટલે સારું હેલ્થ માટે બી
બરાબર મને તો આજે મોમોઝ ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે.
જઈશું આપડે કોક દિવસ ખાવાનું
હા. તમને શું ભાવે ખાવામાં?
મને મેગી વધારે ભાવે.
બરાબર. મને તો મેગી પાણીપૂરી, પિઝા, હોય તો બવ ભાવે
હમ બર ન જંકફ બધું
હા હું હમણાં છે ને પોપટોઝ માં ગઈ હતી ત્ય્યારે મેં ગાર્લિક બ્રેડ ખાધીધી પછી ચીઝ કેક ગાવે ને ચીઝ કેક ખાધી તથી પીઝા ખાધા ત ફ્રેન્ચ ફ્રઇઝ ખાદી તી બધું બહ સારું
હા પોોપટસ રે જવું છે એકવાર ચીઝ કેક ટ્રાય કરવા
હા મેં ફસ્ટ ટાઈમ છે ને લાપીનોોઝ ના પીઝા ખાધા ને એ લાપી નોઝ ના પીઝા પછી થી મને પોપટોસ ના પીઝા વધારે ભાયા
હા એ સારા હોય છે એમના એમ તમામ ફ્રેશ હોય છે ને એવી રીતના એમ સારી
હા સારા હોય છે એ તમને ખબર છે સિયલ બાઇટ્સ ના છે
હા એ મને વાત જાણવા મળી હતી આવી રીતના કે રયલઇટ ના જ હોય છે એમ
હા બરાબર તમને અત્યારે નાસ્ તો કર્યો
શું ક છો
નાસ્તો કર્યો તમે
ના બસ હમણાં કરીશ હમણાં બહારથી આઈ ત ઘરે એટલે થોડી વાર ર
મેં તો હમણાં ચા મમરા ઢોસ એવું બધું ખાઈ લીધું હલો હલો હલો તમને મારો અવાજ આવે છે હલો હલો તમે ફરવા ગતા રહ્યા